હલ્લો.
મજામાં તું કેમ છે.
હું પણ સારી છું આજે આપણા કોલેજમાં. ગવર્મેન્ટ મજત વિશે ચર્ચા થઈ હતી. મને થોડું સમજાયું પણ હજુ ઘણા પ્રશ્ન છે.
અરે વાહ મને પણ આ વિષય સરસ લાગ્યો. ચાલ આજે આરામથી આખું બજેટ સમજ.
હા, પહેલા તો એક કહે કે ગવર્મે. ન્ટ બજેટ એટલે શું.
હા ગવર્મેન્ટ બજેટ એટલે. સરકાર એક વર્ષ દરમિયાન કેટલા પૈસા કમાશે. અને કેટલા ખર્ચ કરશે તેનું આયોજન. એટલે સરકારનો વાર્ષિક આવક. જાવક નો હિસાબ.
એટલે ઘરના બજેટ જેવું જ.
હા બિલકુલ એવું જ જેમ ઘરે મહિનાનો ખર્ચ બચત અને આવક નું આયોજન થાય છે તેમ સરકાર આખા દેશ માટે આયોજન કરે છે
સરકારની આવક ક્યા ક્યાંકથી આવે
અ સરકારની આવક મુખ્યત્વે ટેક્સ માંથી જ આવે અ જેમ કે ઇન્કમ ટેક્સ જીએસટી કસ્ટમ ડ્યુટી એક્ઝિસ ડ્યુટી વગેરે ઉપરાંત સરકારની કંપનીઓમાં થી મળતો નફો લાયસન્સ ફી દંડ અને અન્ય આવક પણ હોય છે હ
તો સરકાર ખર્ચ ક્યાંથી કરે
ખર્ચ સર સરકાર ખર્ચ ઘણા ક્ષેત્રોમાં કરે છે શિક્ષણ આરોગ્ય ગ્ય રસ્તા રેલ્વે ખેતી રક્ષા પોલીસ ગરીબો મા ટે ની આયોજનાઓ પેન્શન્સ સરકારી કર્મચારીઓ પગાર નવી ટેકનોલોજી પર્યાવરણ ને બચાવવા વગેરે માં ખર્ચ કરે છે
હા એટલે બજેટ દેશના વિકાસ માટે ખુબ જરૂરી છે ને
હા જરૂરી છે જો બજેટ યોગ્ય રીતે બનવામાં આવે તો તો દેશનો વિકાસ ઝડપથી થઈ શકે
તો બજેટ કોણ બનાવે છે
અ બ કેન્દ્ર સરકાર નું બજેટ નાણા મંત્રી તૈયાર કરે છે અને પછી સંસ સદમાં રજૂ કરે ચર્ચા બાદ મંજૂરી મળે છે
મળે છે બજેટ દર વર્ષ ક્યારે રજૂ થાય
અ સામાન્ય રીતે તો એક ફેબ્રુઆરી થાય છે
બજેટના મુખ્ય ભાગ કયા કયા હોય
બજેટ ના મુખ્ય ભાગ તો બે હોય છે રેવન્યુ બજેટ અને કેપિટલ બજેટ
એમાં શું ફરક
રેવન્યુ બજેટમાં રોજ રોજિંદી આવક અને ખર્ચ આવે આવે છે કેપિટલ બજેટમાં મોટા પ્રોજેક્ટ હોય નવી ઈમારત બનાવી હોય રસ્તા બ્રિજ મેટ્રો મશીનરી જેવા લાંબા ગાળાઓ રોકાણો નો સમાવેશ થાય છે
તો જો સરકારની આવક કરતા ખર્ચ વધારો હોય હોઈ તો
હ તેને બજેટ ડિફિશિટ કહેવામાં આવે છે ત્યારે સરકાર કાર લોન લઈ શકે અથવા બોન્ડ બહાર પાડી શકે છે
ડિફેન્ડન્ટ બ એટલે
ડિફિસેટ બ
આપણા ખરાબ છે
હા ડિફિસટ હંમેશા ખરાબ હોય એવું નથી જો વિકાસ માટે ખર્ચ થાય તો લાંબા ગાળે ફાયદો થઈ શકે પણ ખુબ વધારે નુકસાનકારક બની શકે છે
બજેટ નો સામાન્ય લોકો પર શું અસર પડે
ઘણી અસર પડે છે ટેક્સમાં ફેરફાર થાય તો વસ્તુઓ મોઘી કે સસ્તી થઈ શકે નવી યોજનાઓ આવે તો રોજગાર ખેતી અ શિક્ષિત અને શિક્ષણ અને આરોગ્યમાં લાભ મળે છે
તો વિદ્યાર્થીઓ માટે બજેટમાં શું હોઈ શકે
વિદ્યાર્થીઓ માટે બજેટમાં બો ઘણી યોજનાઓ અને હમ સ્કોલરશિપ ડિજિટલ શિક્ષણ નવા કોલેજો સ્કીલ ડેવલોપમેન્ટ સંશોધન માટે ફંડ હોય છે
ખેડૂતો માટે
ખેડૂતો માટે પણ બોઉ ઘ બધું હોઈ શકે છે જેમ કે સબસિડી સિચાઈ યોજના યોજનાઓ પાક બીમા સસ્તી લોન આપે આધુનિક ખેતી માટે સહાયક કરે. કોઈ નવી ટેક ટેકનોલોજી આવે તેના માટે ખેડૂતોને સસ્તી દામમાં આપી દે મશીન
અને મહિલાઓ માટે પણ હશે.
હા, મહિલાઓ માટે તો બો જાતના યોજનાઓ આવે. બને બનાવે છે. મહિલાઓ સુરક્ષા
ભાગ્ય શિક્ષણ અને મહિલાઓ ઉદ્યોગ સાહિકો માટે ખાસ યોજના બને છે.
યુવાઓ માટે?
હા, યુવાઓ માટે પણ બને છે. રોજગાર સ્ટાર્ટઅપ્સ ટ્રેનિગ, ડિજિટલ ઇનોવેશન, બને છે.
તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કેમ મહત્વનો છે?
મહત્વનું છે, કારણ કે રસ્તા, રેલવે, એરપોર્ટ અંદરો બનશે તો વેપાર વધશે અને રોજગાર પણ થશે.
હા, તો હેલ્થ બજેટ કેમ મહત્વનું?
હેલ્થ બજેટ પણ મહત્વનું જ છે, સરકારી હોસ્પિટલો દવાખાનો અને મેડિકલ, કોલેજ ડોક્ટરોની ભરતી અને આરોગ્ય સેવાઓમાં સુધાર થાય છે.
એજ્યુકેશન બજેટ વધે, તો શું ફાયદો થાય?
એજ્યુકેશન બજેટ વધશે તો સારી શાળાઓ બનશે, લેબોરેટરી બ લાયબ્રેરી, ડિજિટલ ક્લાસરૂમ અને શિક્ષક કો ની ભરતી પણ થશે.
બજેટમાં પર્યાવરણ માટે પણ ખર્ચ થાય.
હા, થાય જ છે, વૃક્ષારોપણ, સ્વચઉર્જા સોલાર એ પ્રોજેક્ટ પ્રદૂષણ નિયંત્રણ અને પાણી સંગ્રહ-સંરક્ષણ માટે ફંડ ફાળ થાય છે.
બજેટમાં ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ પણ આવે છે. કે?
હા, આવે છે હવે, તો સરકાર વધુ ડિજિટલ ટેકનોલોજીમાં પાચ વધુ ફંડ આપે છે. ડિજિટલ સેવાઓ, પેમેન્ટ એ આઈ સાયબર સિક્યુરિટી અને અને ટેકનોલોજી વિકાસ માટે પણ ખર્ચ થાય છે.
બજેટ બનતા-બનતા કઈ બાબતો ધ્યાનમાં લેવાય
બજેટ બનવામાં ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવાય છે, જેમ કે મોંઘવારી, બેરોજગારી, આર્થિક વિકાસ, દેશની જરૂરિયાતો, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સરકારના લક્ષ્યો જેવા.
લોકો બજેટ કેમ જોતા હોય?
કારણ કે, તે તેનો સીધો અસર આપણા જીવનમાં પડે છે. ટેક્સ કિંમતો, રોજગાર અને સરકારી યોજનાઓમાં
બજેટ હંમેશા બધાને ગમે છે.
ના, એવું નથી કેટલાક લોકો ખુશ થાય, તો કેટલું કેટલાક લોકો કે એને વધુ સારું આનાથી વધુ સારું બની શક આવું કે
તો પોઝિશન શું કરે
તેઓ બજેટની ચર્ચા કરે સવાલ પૂછવા અને સુધારવા ના સૂચનાઓ આપે
બજેટથી દેશનો વિકાસ માપી શકાય
એક હદ સુધી હા કહી શકાય પરંતુ વિકાસ માટે બજેટ નો યોગ્ય અમલ પણ એટલો જ જરૂરી છે
તો અ એટલે માત્ર જાહેરાતથી જ કામ નથી ચાલે
હા સાચું યોજનાઓ જમીન પર અમલમાં આવે ત્યારે જ લોકો સુધી તેનો લાભ પહોચી આવી શકે છે
હું વિચારું છું કે નાગરિક તરીકે આપણું શું કર્તવ્ય ગ છે
આપણનું બહુ મોટું કર્તવ્ય છે સમયસર આપણે ટેક્સ ભરવાનું ન જાહેર સંપત્તિને કાળજી રાખવી અને સરકારની યોજનાઓ વિશે જાણકારીએ રાખવી
બજેટ સમજવાથી સ્પર્ધાત્મક પરીક્ષામાં મદદ મળી મળડે
હા મળી શકે છે ખાસ કરીને એસએસસી જીપીએસસીયુ યુપીએસસી અને અન્ય સરકારી પરીક્ષાઓમાં બહુ મદદ અચછી
આજે તો બજેટ મને બજેટ વિશે ઘણું શીખવા મળ્યું
મને પણ ચર્ચા કરીને વિષય વધુ સરળ બની જાય છે
આગળની આગળની વખતે આપણે કો ઇકોનોમિક સર્વે અને ટેક્સ સિસ્ટમ વિશે વાત કરીશું
જરૂર એ પણ ખૂબ જ મહત્વનો વિષય છે
ઠીક છે હવે થોડું થોડી નોંધો બનાવી લઉ
સારું કોઈ પ્રશ્ન હોય તો મને ફોન કરજે
જરૂર ખુબ ખુબ આભાર
વેલકમ ચાલો હવે ફરી મળીએ
હા અબ એ ધ્યાન રાખજે
હા તું પણ ધ્યાન રાખજે બાય